હાલો. હા મિત્રો તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છે?
હા આવે છે, મિત્રો
હા તો કેવું ચાલી રહ્યું છે?
બસ મજાનું વરસાદ નુ મોસમ છે.
ઘરે બધા કેવા છે?
બધા સારા તમારે ઘેરે કેવાશે?
હા અમારે પણ મસ્ત હવે તો વરસાદ નુ વાતારણ ખેતી ન એવું ચાલી રહ્યું છે.
હા એજ
હા તો શું મિત્રો તમે હવે ફ્રી જ છો
હા ઠીક છે.
હા તો મિત્ર. મને એ વિચાર હતો કે હવે વરસાદી વાતાવરણ છે, અને ખેતી બધા કરવામાં માંગી રહ્યા છીએ તો આપણે ખેતી અને ખેડૂતોના જીવન પર થોડી ઘણી ચર્ચા કરીએ
હા મિત્ર ચોક્કસ
હ તો મિત્ર મેં એ જોયું કે હવે ખેતીનો માલ છે તો બધા ખેડૂતો ખેતી કરતા. કરશે અલગ અલગ વાવણી કરશે. તો એમાં આપણે ભારતીય સંસ્કૃતિમાં કહેવત છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, ઘનિષ્ઠ જાકારી, ચાકરી આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે તેથી જ્યાં ખેતીમાંત્ર એક વ્યવસાય નથી પણ કરોડો લોકોની જીવન દોરી‌ માનાય માનવામાં આવતી હોય છે. ખેતીએ દેશની આર્થિક કરોડી કર કરોડ રાજ્ય જ છે. જે આપણે વિવિધતા તરીકે આપણા દેશમાં ભૌગોલિક વિવિધતાને કારણે રવિ, ખરીફ, અને જાદ એમ ત્રણે ઋતુઓમાં જુદા જુદા પાક કરી શકાય એમ તરીકેની ખેતી કહેવામાં આવે છે, જેમાં આપણે જોઈએ તો ઘઉ, ડાંગર, કપાસ, મગફળી અને શાકભાજી એવા અનેક રાજ્યોમાં ખેતીની ઉત્પન્ન કરવામાં આવે છે. આધુનિકીકરણ તરીકે આપણે જે રીતે સમય બદલાતા ખેતીમાં પણ મોટો બદલાવ આવ્યો છે આજે ખેતી ટ્રેક્ટર, થેસર, ડ્રોન ટેકનોલોજી, ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસ જેવી આધુનિક પદ્ધતિઓમાં વપરાશ વપરાશ રાજ્યો છે, જેથી ખેતીઓમાં પણ બદલાવ આવે અને વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય ખેતી કરી શકાય એમ આપણને આધુનિક ટેકનોલોજીનો લાભ મેળવી શકે છે. ખેડૂતોનું જીવન આપણેે જોયએ તો સંઘર્ષ અને સમય પણ જેવું જ છે‌. જેમાં ખેડૂતોને આપણે જગતમાં તાત કહી છી છે કારણ કે તે પોતાના લોહી પરસેવાથી આખી દુનિયા ન પેટ ભરે છે પરંતુ તેનું પોતાનું જીવન ભારે પડકારોથી ભરેલું હોય હ એને ધ્યાનમાં રાખીને સમાજ કલ્યાણ અંગે નું ધ્યાન વધુ મેળવતા હોય છે તો મિત્રો તમે પણ એવું કશો હ એક તો માહિતી
હા મિત્ર તો મેં જેમ કીધું એમ આજે હું પણ બજારમાં શાકભાજી લેવા ગયો હતો હ ત્યારે મને એવો વિચાર આવ્યો કે આપણે રોજ ઘરે કે અનાજ શાકભાજી દાળ ફળ અને બીજી ખાવાની વસ્તુઓ ખાઈ છીએ એ બધું ક્યાંથી આવે છે પછી મને થયું કે આ બધાની પાછળ તો આપણા ખેડૂતોની દોસ રાતની મહેનત છુપાયેલી હોય છે પરંતુ આપણે ઘણી વખત તેમની મહેનત વિશે વિચાર વિચારતા પણ નથી
લોકોને તૈયાર પાક દેખાય છે પણ એ પાક તૈયાર કરવા માટે ખેડૂતો કેટલા મહના ઘ સુધી મહેનત કરી રહ્યા છે. તેની ચિંતા નથી કરતા કેટલો ખર્ચ કર્યો હશે એનો વિચાર બહુ ઓછો લોકો કરે છે ખેડૂત નું જીવન બહારથી સરળ લાગે છે પરંતુ હકીકતમાં ખુબ જ મુશ્કેલ હોય છે મેં તો ઘણી વખત જોયું છે કે ખેડૂતો સવારે સુરજ ઉગે એના પહેલા જ ખેતી માં પહચી જાય છે અને સાંજ સુધી કામ કરતા રહે છે ગરમી હોય વરસાદ હોય કે શિયાળાની ઠંડી હોય
હ
તેને કામ તો કરવું જ પડે
હ
કુદરત રજા લેતી નથી એટલે ખેડૂત પણ રજા લઈ શકતો નથી
ખેતી માત્ર બીજ વાવી દેવાનું કામ નથી પેલા જમીન તૈયાર કરવી પડે છે પછી સારા બીજ લેવા પડે સમયસર વાવણી કરરવી પડે ખાતર નાખવું પડે પાણી આપવું પડે પાકમાં જીવાત ન લાગે
તેની કાળજી રાખવી પડે અને પછી ઘણા મહિનાઓ સુધી ધીરજ રાખીને પાક તૈયાર થવાની રાહ જોવી પડીે ક્યારે થઈને આપણને એક સારું સારો પાક તૈયાર થાય છે તો મિત્રો આપડે જોઈએ તો ઘણા ખેડૂતનું પણ જીવન બહુ અઘરું છે બહુ મુશ્કેલ છે જો વરસાદ આવે તો તો આપણે મતલબ તો સારી રીતે ખેતી કરી શકીએ બાકી તો વરસાદ ના આવે દુબઈ તો તેમને પણ એટલી મુશ્કેલી ઝેલવી પડે છે, અને પાકનું પણ ખુબ જ નુકસાન મોટી પ્રમાણમાં નુકસાન થાય છે.
અને બીજું કવ તો સૌથી મોટી વાત એ છે કે ખેડૂતને ક્યારેય ખાતરી હોતી નથી કે આખરે તેનું મહેનત સારું ફળ મળ શે કે નહીં જો વરસાદ સમયસર પડે ન પડે વધારે પડી જાય વાવાઝોડું આવે કે કોઈ બીમારી પાાકમાં લાગી જાય તો મહિનાઓની મહેનત એમની બગડી જાય છે, આજે તો ખેતીમાં ખર્ચા પણ ઘણા વધી ગયા છે. સારા બીજ, ખાતર, દવા, ટ્રેક્ટર, ડીઝલ અને મજૂરોને પણ વધ ખર્ચ વધી ગયો છે. ખેડૂત પહેલાથી પૈસા ખર્ચે છે, અને પાક વેચી તેની રાહ જોએ છે તો બજારમાં સારો ભાવ ન હોય તો તેનું પણ નુકસાન થાય છે. અને બીજું જોઈએ તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આ વર્ષે ડુંગળીનો ભાવ ઓછો થયો ટામેટો નો ભાવ ઘટી ગયો કે કપાસ ના ભાવ સારા નથી અંઈયા લોકો માત્ર ભાવની વાત કરે છે, પણ એ પાક ઉગાડનાર ખેડૂતની ચિંતા કેટલી હશે એનો વિચાર
બોવ ઓછા લોકો કરે છે.
અને છતાં પણ ખેડૂત હિમાત હારતો નથી એક વર્ષે નુકસાન થાય તો પણ બીજા વર્ષે ફરી નવી આશા રાખે ખેતરમાં કામ શરૂ કરી દે છે. આ હિંમત દરેક માણસમાં હોતી નથી મિત્રો તો શું મિત્ર તમારા બાજુ પણ એવા ખેડૂતો જોવા મળ્યા છે?
હા મિત્રો તમારી વાત તદ્દન સાચી છે, જે મેં મારા ગામડે જોયું છે, કેટલાક ખેડૂતોને ઘણા ટાઈમ સુધી સારી ખેતી ના થતી હોય અને નિષ્ફળતા જ મળતી હોય પરંતુ એ ખેડૂતો એ ક્યારે પણ હાર માની ન થી એ લોકો એજ ખેતી ફરીથી કરે અને એ આશા ધરાવે છે કે એ લોકો બીજી વખત સારું પરિણામ લાવી અને સારી ખેતી કરી તે લોકો બજારમાં જરૂરિયાતો વસ્તુ પૂરી પાડશે એ આશા રાખીને ખેતી ફરી કરતા હોય છે. જો આપણે આમ જોવા જોઈએ તો ખેતી એ કુદરત પર નિર્ભરતા રાખેલી વસ્તુ હોય છે, જે ખેડૂત ન આખો વર્ષ ચોમાસા પર આધારિત હોય એ ક્યારેક અતિ વૃષ્ટિ તેમ જેમ કે વધુ પડટો વ્રસાદ વરસાદ તો ક્યારેક અનાવૃષ્ટિ દુષ્કાળ તેના આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દેતી હોય છે તેથી તેને આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દઈ અને કાળ ઝાડ ગરમી કકડતી ઠંડી કે ધોધમાર વરસાદમાં પણ ખેડૂત ખેતરમાં અડીખામ ઉભો રહે છે તેથી તમે કીધું એમાં જ કે બજાર માં શાકભાજી લેવા જતા વ્યક્તિઓ અને ખેડૂતોને એમ કેહે છે કે આટલો ભાવ કેમ અને ઓછો ભાવ કરો પણ એ લોકો શું જાણે કે ખેડૂતો કેટલી નિષ્ફળતા રહે અને સફળતા રહે તેમજ કેટલી મહેનત લાગી અને આ પાક તમને લાવી વેચી રહ્યો છે તેથી આર્થિક પડકાર પણ ઘણા બધા છે જેમાં બિયારણ ખાતર અને જંતુનાશક દવા દુકાન ના વધતા ભાવ સામે જ્યારે ખેડૂતને તેના પાકના પૂરતા ભાવ મળતા નથી દેવાના ભોજ નીચે દેવાના બોજ પણ ઘણા બધા ભરાયેલા હોય છે અને જોવા જઈ તો ઉજા ભવિષ્યની આશા ખેડૂતો ધરાવેલા હોય છે, આજે ખેડૂતો ડિજિટલ બની રહ્યા છે જ્યારે જે મોબાઈલ એપ દ્વારા હવામાનની માહિતી તેમજ ઓર્ગનિક ખેતી ખેતી તરફ વળાંક અને સરકારની વિવિધ સહાય યોજનાઓનો ઉપયોગ કરી ખેડૂતોની સ્થિતિ માં સુધારો કરી કરતા હોય છે આમ ટૂકમાં કહીએ તો ખેડૂત સુખી તો દેશ સુખી રહી શકે છે દેશના વિકાસ માટે સરહદ પર ઉભેલા જવાન જેટલું જ મહત્વ ખેતરમાં પણ પરસેઓ પાડતા કિસાનનો જ છે એટલે જ સૂત્ર અપાયું છે એમને કે જય જવાન જય કિસાન તો મિત્રો તમે આ ખેત ખેડૂત અને ખેતી પર જીવન એના પર ચર્ચા કરવા માટે તમે સમય આપ્યો એના બદલે તમારો આભાર
હા આભાર